હલો. કેમ છો બહેન?
હું તો મોડામાં છું.
અ મને, મારી અવાજ આવે છે તમને?
આવે છે મને.
તો તમે આજે અ અ પ્રાણીઓ વિશે વાત કરવા માંગતા છીએ. તો તમે મને કેવો ને એના ઉપર.
વાત કરવા માંગતા છો. આ તો ખુબ જ સારો મુદ્દો છે. એટલે કે તમે પ્રાણીઓની સેવા વિશે વાત કરવા માંગતા છો ને બહેન?
હા
હા તો ચાલો હું તમને એના રીતે કરી દઉં કે આપણે પ્રાણીઓની સેવા કેવી કેવી રીતે કે જેમ કે આવે છે પ્રણીઓની સેવા પ્રણીઓની સેવા એટલે પ્રણીઓની તેમને ખોરાક આપવો તેમને બચાવો અને તેમ પ્રેમથી વર્તવું જોઈએ કારણ કે માનવી એ દયાનું એક ઉત્તમ ઉદાહરણ છે અને જો માવી એ માનવી માનવી એ પ્રાણીઓ પર ખુબ જ વધારે દયા કરવી જોઈએ અને તેમને ખાવાનું અને પીવાનું આપવું જોઈએ કારણ કે તે પ્રાણીઓ એ પર નિર્ભર હોતા રહે છે એટલા માટે પ્રાણીઓની હંમેશા સેવા કરવી જોઈએ તેમને સમયસર ખોરાક નહી પણ આપી શકો તો પણ તેમને ખાવાનું ક્યાંક ક્યાંક આપી દેવું જોઈએ જો કોઈક બીમાર કે ઈજાગ્રસ્ત જો કોઈ પ્રાણી દેખાતો હોય તો તેને તેની સારવાર આપવી અને તેની સેવા કરવી જોઈએ પછી આવે છે કે પ્રાણીઓને ક્યારે પણ મારવું ન જોઈએ હા પ્રાણીઓ જો તમારું નુકસાન કરતા હોય તો તેમને ડરાવવું જોઈએ ધમકાવવું જોઈએ પરંતુ તેમને મારું એવું ના જોઈએ કે જેથી તેને ઈજા થઈ જાય અને તે બિચારો દુખદ થઈ જાય પછી આવે છે કે તેમને પ્રેમ અને સુરક્ષા જોઈએ પ્રાણીઓને હંમેશા પ્રેમથી અને સુરક્ષા આપવી જોઈએ જેવી રીતે માનવીઓ એ પ્રેમ અને સુરક્ષા જોઇતી હોય છે, પ્રેમ અને સુરક્ષા જોતી હોય છે તેવી જ રીતે પ્રાણીઓને પણ પ્રેમ અને સુરક્ષા જોતી હોય છે આજનો માનવી તો એ પણ પ્રાણીઓને કોઈક ધ્યાન નથી આપતો માનવી તો એ માનવી માટે એજ નથી હોતો તે પ્રાણી માટે શું હોય એટલા માટે આપણે એત બાબત માની શકીએ છીએ કે પ્રાણીઓ ઉપર ધ્યાન આપવું એ આજના સમયમાં ખુબ જ જરૂરી બની રહ્યો છે દયા અને કરુણા શીખવે છે કે માણસનોો સારો સ્વભાવ વિકસી રહ્યો છે એટલે કે વ્યક્તિને હંમેશા દયા અને કરુણા કરવી જો જોઇએ માનવી એ પ્રાણી જ ઉપર નહી પરંતુ માનવી એ માનવી ઉપર પણ દયા અને કરુણા કરવી જોઈએ કે જેથી કે જેથી તે વ્યક્તિ નો સ્વભાવ એ દયાળુ રહે કે જે વ્યક્તિ આપણે જોઈએ છીએ કે જે વ્યક્તિ કુર્તા ભરેલો હોય એ વ્યક્તિ કુર્તા ભરેલો હોય ગુસ્સો હોય તે વયક્તિને આપણે જોઈએ છે તો એ પ્રાણીઓને શું પ્રાણીઓની સાથે કેવો બર્તાવ કરતો હોય જેવી રીતે આપણે જોઈ કે એક માણસ એ બીજા માણસ ની સાથે કુર્તા ભર્યો અને ગુસ્સો ભર્યો વર્તાવ કરતો હોય તો પ્રાણીઓ સાથે કેવી રીતે વર્તાવ કરશે એટલા માટે ખૂબ જ જરૂરી છે પ્રાણીઓની સાથે સ્વભાવ બનાવવો જોઈએ વ્યક્તિ ન સ્વભાવ એ સારો હોવો જોઈએ અને એવો ગુસ્સો ભર્યો કે પૂરતા ભર્યો ભર્યો ના હોવો જોઈએ કારણ કે પ્રાણીઓ માટે જયારે આપણે જોઈએ છીએ તો પ્રાણીઓ જયારે નુકસાન કરી દે છે ત્યારે વ્યક્તિને ગુસ્સો આવી જાય છે અને તે કૂરતા ભર્યા વ્યવહાર થીને ઈજાગ્રસ્ત કે નુકસાન પહોંચાડી દે છે પ્રકૃતિ એ સંતુલિત જણાવે છે દરેક પ્રાણી એ પર્યાવરણનું જ મહત્વ છે એટલા માટે ખૂબ જ જરૂરી બાબત છે કે પ્રાણીઓની પ્રાણીઓની સુરક્ષા અને સંરક્ષણ ખુબ જ જરૂરી છે તો તમે મારી આ વાત પર શું કહેવા માંગો છો?
હા તમે તો ખૂબ જ સરસ વાતો કીધા અને ખુબ જ અ લાંબુ વાતો કીધા અને સમજમાં પણ પડી મને પણ એવું લાગે છે કે પ્રાણીઓ આપણા જીવનનો એક મહત્વનો ભાગ છે તે આપણને અનેક રીતે મદદ કરે છે કોઈ પણ પ્રાણીઓ કોઈને ઈજા કરતો નથી પરંતુ આપણે જે એને અ કરીએ છેએ મને તો એવું લાગે છે ગાય આપણે દૂધ આપે છે અને કૂતરો રક્ષ કરે છે જેના કારણે આપણે ઘણી વાર પ્રાણીઓની સેવા અને તેમની કાળજી લેવાનું ભૂલી જઈએ છીએ જેના કારણે આપણે સમજવું જોઈએ કે પ્રાણીઓ આપણા જીવન છે. અને તેમને પર દુખ સુખ નો અનુભવ થવો જોઈએ જેવી રીતે માણસોનું એક મહત્વપૂર્ણક લક્ષણ છે જો આપણે પ્રાણીઓની સેવા કરીએ છીએ તો આપણને એક સારો અને દયાળુ માણસ બનીએ છીએ. જેના કારણે મનુષ્યને પણ વિચારવું જોઈએ કે પ્રાણીઓને કેવી રીતે રક્ષણ આપવું સૌપથમ આપણે પ્રાણીઓને ખોરાક આપવો જોઈએ ઘણા રસ્તા પર પ્રાણીઓ ભૂખ્ય રહે. જો આપને તેમને થોડું ખાવાનું આપીએ તો એક મોટી સેવા ગણાય છે અને તેને તે લોકોનું પણ તે લોકોનું પણ સારું ભોજન મળે છે જેના કારણે આપણે પ્રાણ ણીને પાણી આપવું જોઈએ ખાસ કરીને ઉનાળામાં ઉનાળામાં પાણીને ખુબ જ જરૂર પડે છે અને આપણે ઘર ઘરની બહાર પાણી નું વસારણ રાખી શકીએ છીએ જે રીતે મનુષ્ય એ ઉનાળા ફક્ત પાંચ પાંચ મિનિટમાં પાણી પીએ છે એજ રીતે પ્રાણીઓની પણ પાણીની જરૂરિયાત કે આવશ્યક તો વધારે રહે છે પરંતુ આપને વિચારતા નહી ફક્ત મનુષ્ય પોતાનું સ્વાર્થ માટે જ જીવન રક્ષણ આપે છે અને આપણને પ્રાણીઓ સાથે સારો વ્યવહાર કરવો જોઈએ તેમને મારવું કે તકલીફ આપવું એ ખોટી બાબત છે પરંતુ હંમેશા માટે દયા અને પ્રેમથી વર્તાવું જોઈએ જેના કારણે તેમની જીવન ખુબ જ સરળ અને મજબૂત બની શકે છે અને તેમને પણ અહી પૃથ્વી પર રહેવું ગમે છે અને તેમની આવશ્યકતા વધે છે અને આજના પેઢીઓમાં તો કે આજની દુનિયામાં જોઈએ તો પ્રા પ્રાણીઓ હવે થવા લાગે છે કેમ કેમ કે તેનું મૃત્યુ થવા લાગ્યું છે અને તેમનું જીવન શૈલીઓ ઘટવા લાગી છે તમે મને આની પર શું કહેવા માંગુ છું.
હા તમમે જે વાત કરી કે હવે પ્રાણીઓને મૃત્યુ થઈ રહી છે અને તેમનું જીવન હવે ઘટી રહ્યું છે એ વાત તમારી બરાબર છે કારણ કે વ્યક્તિ એ કેટલાક તો પ્રાણીઓને જાણી જોઈને પણ મારી નાખ્યો છે કેટલીક વાર તેમને એક્સિડન્ટ કરી દેતા હોય છે કા તો કા તો તેમને જાણી જોઈને જેમકે જોઈએ છે કે આપણે ગામમાં તો ખેતરમાં ગાય કોઈના ખેતમાં જતી હોય તો હવે તેના પર તાર પર મૂકીને કરન્ટ મૂકી દેતા હોય છે કા તો તેમને મારી મારી પણ નાખતા હોય છે કેટલીક વાર એવું પણ કરતા હોય છે કે જેથી તે ગાય કે જે જાનવર છે તેનું મૃત્યુ થઈ જાય છે અને પછી તે મરી પણ જાય છે એવું પણ બની જાય છે તો આ ખુબ જ ખરાબ બાબત છે એવું નહી કરવું જોઈએ કારણ કે એના આપડી જે પ્રાણીઓની પૃથ્વી પર જે સંખ્યા છે એનો ઘટાડો આવી જાય છે પરંતુ તમે જે વાત કરી કે ગરમીમાં પક્ષીઓને પાણી રાખવું જોઈએ આ ખુબ જ સારી વાત કહ કારણ કે ગરમીમાં વ્યક્તિને જ પ્યાસ લાગે છે. તો પ્રાણીઓ અને પક્ષીઓ માટે પણ પીવા માટેનું પાણી રાખવું જોઈએ એ વાત ખુબ જ જરૂરી છે રસ્તામાં કુતરા ગાયોને ખોરાક આપતા રહેવું જોઈએ પ્રાણીઓને આશ્રમ કે વોલ્ટિંગની તરીકે કામ આપવું જોઈએ કોઈ પણ પ્રાણીને અ દત્તક લેવું જોઈએ કારણ કે એવું થઈ શકે છે ઘરમાં જો રાખવા માટેની જગ્યા હોય અને એવું કઈ એવી જો તમારી કોઈક ક્ષમતા હોય કે આપણે રાખી શકીએ છે તો ઘરમાં રાખી શકાય એવી કોઈ બાબત નથી પરંતુ પ્રાણીઓ સાથે અને સ્નેહપૂ પૂર્ણ લાગણીઓ સાથે વર્તન કરવું જોઈએ કારણ કે માનવી એ લાગણી ભરય્યું વર્તન હોવું જોઈએ જેમકે આપડે વાતો કરીએ તો માનવી માનવીથી પોતે સ્નેહપૂર્ણ વર્તન કરે એવી લાગણીઓ રાખે. તેવી જ રીતે એવું પણ હોવું જોઈએ કે પ્રાણીઓ સાથે પણ સ્નેહ પૂરતા વર્તન રાખવું જોઈએ પરંતુ આજના વ્યક્તિની અંદર તો માનવી માટે જ સ્નેહ પૂર એવી કઈ લાગણી રહેતી નથી તો આપણે એમ જ જોઈએ છે કે આજે માનવી એ માનવી માટે જ કોઈ એવી લાગણી નથી રાખતા તો આવા બધા પશુને પક્ષીઓ માટે શું રાખવાના છે તો એ વાત પર ખૂબ જ ધ્યાન રાખવી જોઈ એની બાબત છે એટલા માટે એવું પણ રાખવું જોઈએ કે એવું નહીં બને અને પ્રાણીઓને પ્રાણીઓની. અને પ્રાણીઓનું સુરક્ષા થાય હવે જે આપણે જોઈ રહ્યા છે કે જે આપણા દેશમાં વાઘોની સંખ્યા છે તેમાં ઘટાડો થઈ રહ્યો છે કેમ કેમ કે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે જંગલોના વિનાશ ના કારણે તેમનું. ઘર અને ઘર અને જે તેમનું રહેઠાણ છે તે બધું. હા. જળ કાઢ્યું છે તેના કારણે તેઓ બહાર નીકળી આવે છે અને બહાર નીકળતા તેમને કાતો તેમને કાતો મારી નાખવામાં આવે. છે કાતે પોતે પણ મરી જાય છે મોટા મોટા જાનવરો સાથે મોટા જાનવરોના સંપર્કમાં આવીને એવું પણ બની શકે છે તમે એ બાબતમાં શું કહો છો.
હા તમે તો ખુબ જ સરસ કીધું કે પ્રાણીઓને મારવું ન જોઈએ જો આપણે પ્રાણીઓથી પ્રેમ કરીશું તો એ લોકો પણ પ્રેમ કરશે કુતરા તો ખાસ એમને તો ખુબ જ જરૂરી છે એને તો ખબર જ પડી જાય. એ મારી સાથે કેવી રીતે વર્તન કરે છે આપણે જો પ્રાણી બીમાર હોય તો અથવા ઘાયલ હોય તો મદદ કરવી જોઈએ આપણે પશુ પશુને ડોક્ટર પાસે તેને લઈ જવી જોઈએ જેથી. પ્રાણીઓની સેવા સંસ્થાને જાણ કરી શકે. જેના કારણે આજકાલ ઘણા સંસ્થા પ્રાણીઓની સેવા માટે કામ કરે છે અને આ સંસ્થા ઘ પ્રાણીઓને સારવાર જેથી હવે હું અંતમાં એ જ કહેવા માંગુ છું પ્રાણીઓ પ્રત્યધ રાખવી એ. આપણા માનવ ન સાચું કરી છે ચાલો. આજે આપને બહુ વાત કરી લીધા.
હા સારું.